દસસેક રશનામ ભાઈ કેમ છો? તો મજામાં.
હા એકદમ મજામાં તમે કેમ છો.
અમે પણ એકદમ મજામાં છે. અને આજકાલ તો હું આ વેકેશન પડી ગયું હતું તો મે બધા કોર્ષને બધું કર્યા કરતો હતો. તો તે કોર્ષ પણ હમણાં બધા પટી ગયા હતા અને બધી એક્ઝામની તૈયારી કર્યા કર છું તમે શું કર્યું છે. આ વેકેશનમાં.
હમણા તો આ વેકેશનમાં તો હું જે કોમ્પ્યુટર કોર્સ મારો જે બાકી હતો એટલે કે આપણે જે મેં તો બી કોમ લીધેલું કોમર્સ લીધેલું હતું એટલે મારે તો ટેલી અને ટિપલ સ કરવું ખૂબ જરૂરી છે. જેથીને મારે જો ટીટી ત્રીજું વર્ષ હતું બીકોમ નું. તેમાં મેં હમણા જ આ બે મહિનાનું વેકેશન જો મળ્યું હતું તેમાં મેં હમણે જ બે મહિનાનો કોર્સ પઠવ્યો ટેલી અને ટ્રીિપલ સી નો તેમાં મને એટલું શીખવા મળ્યું કે આપણે જે આપણે એટલે કશે પણ આપણે આ બી કોમ આધારિત કોઈ પણ કંપનીમાં જઈએ એટલે કે આપણે મોટી મોટી કંપનીમાં કામ કરવું પડે છે જેથી કરીને આપણે કોમ્પ્યુટર બેસ પર વધારે કામ કરવું પડે છે એટલે વધારે તો આપણે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે અને ટેલીમાં તો તમે જાણો જ છો કે આપણે સૌ પ્રથમ કંપની બનાવી એ કંપનીને ક્રિએટ કરવી ખૂબ જરૂરી છે પછી ઘણા બધા આપણેે લેઝર્સ નક્કી કરવા પડે છે પરચેસલ પછી ક્રેડિટ ડેબિટ બધી આપવી જ પડે છે પછી રિસીપની પછી પરચેસની પછી પેમેન્ટની જનરલની એ બધી બધા પ્રકારની એન્ટ્રી કેવી રીતે માને સારી રીતે ત્યાં શીખ્યું છે અને મને પણ સારી રીતે એમ તો ખુબ રીતે આવડી ગયું છે કારણ કે આપણે બીકોમ એટલે ઉડર જ આપણને આવડતું જ છે અને ક્રેડિટ કયું થાય ડેબિટ કયું થાય એ આપણા મગજમાં ખુબ ચાલલે જ કર છે અને બીજું તો ટ્રિપલ સી માં મને જે કંટાળો જો આવે છે પરંતુ એ પણ એમ તો આવડી જાય એવું જ છે પરંતુ ટ્રિપલ સીમાં તમે જાણોો ઘણા બધા પ્રના ફંક્શન બહુ બધા આવે છે. અને ઘણા બધા પ્રકાર જે છે પછી હોમ મેન્યુ બધું ઘણા બધા પ્રકારના પછી લેઆઉટ પ એ ખુબ ધ્યાન રાખવું પડે છે અને સ્લાઈડ સ્ બધ આપણે ધ્યાન રાખવું પડે છે એટ આવડી જાય છે પરંતુ કઈ નહી અને બીજું તો આ બે મહિનાની તૈયારીમાં હું સરકારી નોકરી. એટ સરકારી જે નોકરી બધી આવે છે તેની પણ તૈયારી કર છે કારણ કે હમણે પણ એમાં સમાચારમાં કે આપણે જે ન્યૂઝધ આપણે જોએ છે તેમાં પણ તમે જાણો છો કે સરકાર ભરતીઓ ખુબ વધારે પડી છે એમ આવ્યું છે અને એમ તો સરકારી નોકરી આપણે મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડે. કારણ કે એમાં ઘણા બધા પ્રકારના રીઝનિંગ આવે છે પછી શું આવે બધું આવે છે એટલે મે તોો હમણા જે રેલવેની એક્ઝામની ફોર્મ ભરેલું હતું અને તેની જ તૈયારી કરતો છે અને થોડી ઘણી તૈયારી થઈ છે પરંતુ થોડી ઘણી હજુ બહુ ઘણું બધું બાકી છે કારણ કે જે હમં કોમ્પ્યુટર જે. કરવા જ છ ત્યાંજી કમ વધારે નીકળી જાય જેથી કરીને નજીક મારા નજીક વાંચવાનું ઓછું પડે છે શું તમે કોઈ આવી સરકારી નોકરીની તૈયારી કરો છો એમ રેલવે ની કે પછી પોસ્ટની ક્લાર્કની કઈ.
હા મેં પણ આ રેલવે ની તૈયારી કરું છું અને કારણ કે સરકારી નોકરીમાં બધું બહુ બધું જનરલ નોલેજને બધું વાંચવાનું હોય છે તો જેથી કરીને આખો દિવસ નીકળી જતો હોય છે જેથી કરીને બહુ બધું વાંચવું પડે છે અને નોકરીમાં બધું એક્ઝામ માટે બધું આવે. કે મતલબમાં કઈ વસ્તુ પૂછ તેનું કઈ નક્કી ન હોય એટલે જેથી કરીને છે ને આપણે બહુ બધી વસ્તુઓ વાંચવી પડે તેના રિલેટેડ જે એક્ઝામ હોય એટલે આજ વસ્તુ આવશે એનો સિલેબસ એમ નક્કી તો હોય પરંતુ તે સિલેબસ એટલો બધો લાંબો હોય છે કે આપણને ઘણા બધા મહિનો અને. વર્ષો પણ નીકળી જતા હોય છે જેથી કરીને હું તો વાંચ્યા કરું છું અને હવે તો પણ એક્ઝામ આવશે ત્યારે જ ખબર પડશે કે કેટલાક આપડા સાાચા પડે અને કેટલાક ખોટા પડશે એ બધું આરામથી જ ખબર પડશે પરંતુ હું મારી તૈયારી તો સારી રીતે કરી જ રહ્યો છું અને સા હું બીજી બધી સ્કીલ પણ શીખી રહ્યો છું જેમકે ટેલી ટેલિપ્રાઇમ અનેપલ આ બધી કોમ્પ્યુટર કોર્સ પણ શીખી રહ્યું છે કારણ કે આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટર ચલાવવું એ ખુબ જરૂરી વસ્તુ છે અને જો આપણને કોમ્પ્યુટર ન આવડશે. તો ખુબ જ પસાડી પડી જવાના છે જેથી કરીને છે ને આપણે આપણે કોર્સ પણ કર્યા કરવું જોઈએ અને આપણે વેકેશન નો સદુપયોગ કરીને બીજી બધી સ્કીિલ પણ શીખવી જોઈએ જેમકે હમણાં બીજી બધી સ્કીલ પણ છે જેમકે એસેલ સીટ બનાવવું અને જી- આ બધી વસ્તુ પણ જો આપણે શીખીશું ને તો આપણને કોઈ પણ કંપનીમાં આપને જસટ આપણને ખુબ જ સારું પડશે એવું મને લાગે છે જેથી કરીને આ જીએસટી વસ્તુ જીએસટી અને એસેલ સીટ આ વસ્તુ મે શીખવી હજુ મને લાગે છે કે જરૂરી છે તો તે કોર્સ પણ મેં કરવાનું. રહ્યો છું તો બીજું એમ તો પપ્રાઈમ ટેલી થઈ ગયું છે અને ટે પસી પણ કરી નાખ્યું છે હવે બીજી બધી તૈયારી કર્યા કરું છું વેકેશન માં.
હા એ તો એજ છે કારણ કે આપણે વેકેશનની જેટલો આપડે વધારે ઇસ્ટેમાલ કરીએ એટલે ઉપયોગ કરીએ એટલે વેકેશન તમે જાણો ઘરે બેસી ન ર રહેવું જોઈએ એમ કોઈ પણ પ્રકારના કોર્સ એક્ટિવિટી કોઈ પ્રકારની હોય છે આપ રિટેડ કો જે કોર્સ લીધેલો છે તે આપે કરવી જોઈએ કારણ કે આપ. ને આગળ જતા કપનીમાં કામ કરીશું એટલે આપણને સારી એવી જોબ મળશે ત્યાં આપણને સૌ પ્રથમ સવાલ પૂછશે કે અમે શું કરેલ ને શું બધું કરેલું એટલે કોમ્પ્યુટર કરેલું ખુબ જરૂરી છે કારણ કે હમ તો તમે જાણો છો કે બધું જ પ્રકારનું કામ કોમ્પ્યુટર પર થાય છે. એટલે આપણે જેટલું વધારે કોમ્પ્યુટર શીખશું તે આપણા આપણા માટે પણ સારું છે અને આપણે જે પણ મોટી મોટી તૈયારી તમે કરી એટલે કે યુપીએસસી છે પછી એ બધા જે મોટી મોટી એક્ઝામો હોય છે તે ક્રેક કરવી માટે ખૂબ મહેનત કરવી ખૂબ જરૂરી છે કારણ કે તમે જાણો છો કે ગરીબ વર્ગનોમાણસ પણ એટલી બધી સારી મહેનત કરીને જે હોય છે તે બધી પરીક્ષા મોટી ક્રેક કરે છે. પણ જોયું છે ને અમારે જે ગામના ભઈ છોકરો છે તેને પણ ક્રેક કરેલી એટલે મો માટે એ જ કે આપણે મહેનત ક જરૂર છે કારણ કે મહેનત વગર કોઈ પણ ફળ પાકતું નથી. તેથી કરીને આપણે મહેનત કરવી ખૂબ જરૂરી છે. હું પણ હમણાં તો રેલો જે એક્ઝામ આપવાની છે મારે એટલે મારે ગ્રુપ ડીની એઝામ મેં.. એટલે કરેલું છે એમ એટલે કેવે ક્યારે આવશે એતો નથી કરવું પણ આપે જયારે આવશે ત્યારે આપણે એઝામ પ્રત્યે પ્રિપેર હોવું ખુબ જરૂરી છે એટલે હમ તો મારો કોર્સ પ છેમ ટપટે એથી કરીને હું દિવસના તો હું ઘણા ચાર પાંચ કલાક તો વાંચું છું પરંતુ રાતના પણજી વધારે વાંચવાની તારી રાખો પડશે કારણ કે ગ્રુપ ડેની ખૂબ પ્રિપેર રહેવું જરૂર છે એટલે જે સિલેબસ બહુ મોટો પણ છે અને જે પૂરો કરવો ખૂબ અઘરું છે જેથી કરીને આપણે વધારે વધારે જે સાંજે આપણે ટાઈમ સ્પેન્ડ કરીએ બુક સાથે આપણા માટે સારું છે કારણ કે આપણા ઘર એટલે આપણા ઘરના લોકો આમ તો આપણા પર આધારિત એટલે કે આપણા હો આપણે આપણે જે છોકરો છે આપણું નામ રોશન કરી હતી એ લોકો માનતા હોય છે જેથી કરીને આપણે માતા પિતાનું નામ રોશન કરીએ અને આપણા ગામ છે સમાજ છે દેશનું નામ પણ રોશન કરીએ જેથી કરીને આપણે આવી જે સરકારી નોકરી છે ઘણી મોટી મોટી- પીએસસી છે જીપીએસસી એ બધી આપણે એ પરીક્ષામાં આપીને આપણે નામ રોશન કરીયે અને આપડા ઘરનું પણ નામ રોશન થાય અને આપણે માતા પિતાનું વધેરે નામ રોશન કરવું જોઈએ એ આપણું પહેલું પ્રાયોરિટી છે તમાર શું માનવું છે એમાં.
હા તમારી વાત એકદમ સાચી છે કારણ કે આપણે મહેનત કરવી જ જોઈએ અને જો આપણે આ બધી મહેનત ના કરીશું તો આપણે ખુબ જ પસડી પડી દશું અને હમણાં જ મહેનત કરવાનો ટાઈમ છે જો આપણે હમણાં મહેનત કરી લશું તો આગળ જઈને આપણને ખુબ જ વધારે એવું સારું પણ પડશે એવું મને લાગે છે કારણ કે પછી આપણને એવ જ પસ્તાવો થશે કે આપણે એક વાર મહેનત કરીને જોશે તો જોટે તો સારું પડત એવું લાગત પરંતુ આપણે જો હમણાં એવું જ વિચારતા રેશુ તો કઈ થવાનું નથી વિચારવાથી કઈ થશે નહી આપણેે બધા પગલા લેવા પડશે અને સારી રીતે બધા કાર્ય બજાવવા પડશે જો આપણે કાર્ય ન કરીશું ન વાંચીશું તો પછી આપણે ખૂબ જ વધારે એવા પાછળી પડી જવાના છે જેથી કરીને આપણે ટાઈમનો સદુપયોગ કરવો જોઈએ અને યોગ્ય રીતના બધું વાંચવું જોઈએ અને આપણે રીતના પૂરી મહેનત કરવી જોઈએ બાકી બધું તો ભગવાન ઉપર છે અને સારી રીતના જો આપણે વાંચેલુ હશે તો આપણે પાસ થઈ જશું પરંતુ આપણે આપણા હિસાબથી પૂરી મહેનત હન્ડ્રેડ પર્સન્ટ આપવું જોઈએ બસ મારે તો એટલું જ કેહેવું છે અને આપણે એના પાછળી ન લાગી રહે તો આપણે બીજી બધી સ્કીિલ પણ થોડી થોડી શીખવી જોઈએ કારણ કે ખાલી આ સરકારી નોકરી બીજી હોટું નથી જો ટે નો લાગે તો આપણે બીજી બધી સ્કલ શીખેલી હોય તો ત્યાંથી આપણને પ્રાાઈવેટ કંપનીમાં પણ આપણને સારી એવી પોસ્ટ મળી શકે છે અને સારો એવો પગાર પણ મળી શકે છે જેથી કરીને આપણે બીજી બધી સ્કીલ પણ શીખવી જોઈએ અને તમેમને હમણાં બીકોમ કર્યું એવું મેં પણ બીકોમ કર્યું છે અને જેથી કરીને આપણે ડિગ્રી તો કમ્પ્લીટ થઈ ગઈ છે જેથી કરીને આપણે એટલું તો આપણે પ્રિપેર થઈ ગયા છે કે હવે આપણે મતલબ જોબ સારી રીતના કરી શકીએ પરંતુ હજુ સારી આપણે ઈન્કમ લેવા માટે આપણે હજુ સારા કોર્સ કરવું જોઈએ અને સારી રીતના સ્કીિલ કરવી જોઈએ પછી આપડે વધારે પગાર પણ લઈ આપ આર્થિક કંડશન ખુબ જ સારી થઈ જવાની છે જેથી કરીને જો આપણે હમણાં મહેનત કરીશું તો આગળ જતા આપ આર્થિક કન્ડિશન સારી થઈ જશે અને સારી રીતના આપણે કોઈ પણ માંગવું ના પડે અને ઈન્કમ પણ એટલી થઈ જશે કે આપણે મતલબમાં સારી રીત ન સ્પેન્ડ કરી શકીએ.
સાચી છે એટલે કે હવે સરકારી નોકરી. નોકરી મેળવેવી તો ખબ મુશકેલી છે. કારણ કે એટલી બધી હરીફાઈ છે અને ઘણા કેટલાક લોકો સરકારી નોકરી ભરતી હોય એટલે બધા ફોર્મ પણ ભરે છે અને ઘણા બધા લોકો ગરીબ વર્ગ ના પણ હોય છે ને એ લોકો પણ ખૂબ મહેનત કરીને એ લોકો પરીષા આપે છે આપે છે પરંતુ તમે જાણો છો કે હવે તો સરકારી નોકરીમાં પણ એટલી બધું ફ્રોડ પણ ચાલે છે તમે જોયું જ હશે એટલે કે પૈસા આપીને નોકરી મેળવી એ તો મોટા લોકો જે પૈસાવાળા હોય છે તે લોકો એવું કરે છે પરંતુ જે ગરીબના લોકો હશે આટલી મહેનત કરીને પણ એટલું આટલું ફળ નથી મળતું તો એ જેથી કરીને આપ આપણે એ લોકો ને આપડે ખુબ પકડવું એટલે કે આવું ન કરવું જોઈ એમ આટ ગેર પેલું જ કેહેવાય એટલે કે જે મોટા લોકો હશે તે તો પૈસા આપીને એ લોકો એટલે કે જે નોકરી છે બેંકમાં કે ગમે તે સરકારી નોકરી તેમાં મેળવી લેશે પરંતુ જે આટલા ગરીબ વર્ગના જે માણસો છે જે જે એમના બાળકો છે કોઈ પણ એમના માટી પીતા એ લોકો મહેનત કરાવે છે એના પર આટલો ખર્ચ કરે છે ગરીબ હોવા છતાં તો પછી એ લોકોને એવું જ ક ને એ લોકોને સરકારી નોકરી એમના છોકરોને લાગી જાય અને એ લોકોનું નામ પણ રોશન કરે જેથી કરીને આ હોટલ નહીં ચાલવ જો એટલે કે ગરીબ વર્ગના જે બાળકો છે જે યુવાન છે તે લોકોને યોગ્ય પેલું મળવા જોઈએ એટલે કે આવ બીજા લોકો છે કે પૈસા આપીને એ લોકોને નોકરી મળી જાય એ નહી ચાલવું જોઈએ અને બીજા આટલી મહેનત કરે છે તે લોકોનું શું તમારે શું કેવું છે આના બાબતે.
હા આ બાબતે મારે પણ એવું જ કેવું છે કે એવું તો ન કરવું જોઈએ અને જે પણ લોકો પકડાય તે લોકને ખુબ જ એવી સખત સજા આપવી જોઈએ. જેથી કરીને બીજી વાર તેવો ના કરે કારણ કે કેટલીક વાર લોકો શુ પેપર ફોડી લેતા હોય છે અને બધા લોકોને વેચી દેતા હોય છે પરંતુ તેના માટે કેટલાક લોક ત કરી અને ખૂબ જ વધારે મહેનત કરી છે. જો તે પૈસાથી ખરીદીને તે નોકરી ખરીદી લેશે. તો બધા મોટા લોકો આરામથી ખરીદી લેશે પરંતુ આ વસ્તુ ખુબ જ વધારે ખોટું કહેવાય છે અને આ કોઈ પણ સર ટીચર લોકો એવું એમની સાથે ન મળી જવું જોઈએ અને કારણ કે જો સર ટીચર લોકોની જો મળી જશે. તો જ એવું બધું કાર્ય કરવાનો સંભવ રહેશે. પરંતુ જો આપણા સર ટીચર લોકો જો સારી રીતના હશે તો એવું બધું કાર્ય કરવાનું અસંભવ છેશે જેથી કરીને બધા સર ટીચર લોકોએ મતલબ આ કાર્ય પ્રત્યે અવાજ ઉઠાવવી જોઈએ અને કોઈને પણ એવું પેપર ન વેચવું જોઈએ કારણ કે બધા સ્ટુડન્ટ લોકો એ મહેનત કરી હોય છે અને જો આપડે કોઈને વેચી દશું તો ખુબ જ ખરાબ ગણાય છે. ચાલો રો ભાઈ મળએ આપણે હવે બી બીજી બીજા દિવસે સારી રીતના વાત કરીશું આ બાબત ઉપર.
હા સારું મળીએ.